હેલો.
મિતાલી. આજે મને બહુ ખરાબ લાગી રહ્યું છે જાણે બધું જ ખોટું થઈ રહ્યું છે.
શું થયુ રિયા? તો આમ ઉદાસ કેમ છે બધું ઠીક છે ને?
ના યાર મારું રિઝલ્ટ આવ્યું અને મેં જે આશા રાખી હતી એ પ્રમાણે નથી આવ્યું હું બહુ મહેનત કરી હતી છતાં પણ નિષ્ફળ ગઈ.
હું સમજું છું નિશ નિષ્ફળતા સહન કરવી સહેલી નથી. પણ તું આમ હાર માની જાય એ પણ સાચું નથી.
પણ મિતાલી જ્યારે આપણે બધું આપીએ અને પછી પણ પણ અ પરિણામ ન મળે ત્યારે ખરેખર દુઃખ થાય છે મને લાગે છે કે હું લાયક નથી.
ચુપરે એવું ક્યારેક ન વિચારીશ નિષ્ફળતા એટલે તું લાયક નથી એનો અર્થ એ નથી એ તો માત્ર એક સ્ટેપ છે સફળતા તરફ.
પણ લોકો શું કહે છે તે પણ તો મહત્વનું છે ને બધા મને જ જજ કરશે.
લોકો હંમેશા કંઈક કહેશે જો તું સફળ થશે તો પણ બોલશે અને નિષ્ફળ થશે તો પણ આપણે આપણા માટે જીવવું જોઈએ લોકો માટે નહીં.
ક્યારેક લાગે છે કે હવે હવે આગળ શું કરવું ફરીથી શરૂઆત કરવાની હિંમત જ નથી રહી.
રિયા દરેક મોટી સફળતા પાછળ ઘણા નિષ્ફળ પ્રયાસો હોય છે કોઈ પણ વ્યક્તિ સીધું સફળ નથી થતું તને યાદ છે ગયા વર્ષ હું પણ સ્પર્ધામાં હારી ગઈ હતી.
હા પણ તું તો પાછી જીતી પણ હતી.
હા કારણ કે કે મેં મારી ભૂલો સમજવાની કોશિશ કરી હું બેસી રહી હોત તો આજે પણ હારી જ હોત.
મને લાગે છે કે મારી ભૂલો સમજવી પણ મુશ્કેલ છે
ચાલ આપણેે સાથે મળીને વિચારીએ તું શું ડિફરન્ટલી કરી શકતી હતી
શાયદ મને વધુ પ્લાનિંગ કરવું જો જોયુ જોયું હતું અને સમય મેનેજમેન્ટ પણ થોડું ખોટું થયું
બસ એજ તો શીખ છે નિષ્ફળતા આપણને બતાવે છે કે ક્યાં સુધારો કરવો જોઈએ
પણ દિલથી સ્વીકારવાનું મુશ્કેલ છે કે હું નિષ્ફળ ગઈ
સાચું છે પણ સ્વીકારવું એ જ પહેલું પગલું છે આગળ વધવા માટે જ્યારે આપણે સ્વીકાર સ્વીકારી લઈએ છે ત્યારે જ આપણે સુધરી શકીએ છે
મને ક્યારે ડર લાગ્યો છે ફરી પ્રયાસ કરવા
હા બહુ વખત પણ મેં એ ડરને મારી કમજોરી ના બનાવી દીધી મેં એને મારી સ્ટ્રેન્થ બનાવી
એ કેવી રીતે
મેં વિચાર્યું કે જો હું ફરીથી પ્ર પ્રયત્ન કરીશ તો હું ક્યારેય જાણીશ નહીં કે હું કરી શકું છું અને સાચી વાત કહું તો ડર હોવો સ્વાભાવિક છે
હું સમજું છું એટલે નિષ્ફળતા અંત નથી શરૂઆત છે
બિલકુલ નિષ્ફળતા એટલે એક નવો પાઠ દરેક નિષ્ફળતા તેને કંઈક શીખવે છે ધીરજ મહેનત અને આત્મવિશ્વાસ
મને લાગે છે કે હું ધીમે ધીમે બેટર ફીલ કરી રહી છું
એ જોઈએ તું પોતાને સમય આપ અને એક વાત યાદ રાખ તું એક નિષ્ફળતા નથી તું એક શીખતી વ્યક્તિ છે
થેન્ક્સ મિતાલી તારી વાતોથી મને ખરેખર હિંમત મળી
હંમેશા મિત્રો એટલે એકબીજાને ઊભા રાખવા માટે જ હોય છે
ચાલ હવે હું ફરીથી શરૂઆત કરીશ વધુ સમજદારીથી અને કોન્ફિડન્સ સાથે
ધેટ્સ માય ગર્લ અને હું તારી સાથે છું દરેક સ્ટેપ પર
એક દિવસ હું સફળ થઈશ અને આ નિષ્ફળતા મારા માટે એક સ્ટોરી બનશે
અને એ સ્ટોરી તેને વધુ મજબૂત બનાવશે
હવે મને લાગે છે કે નિષ્ફળતા ખરાબ નથી એ તો આપણને સાચી દિશા બતાવે છે
એક્ઝેક્ટલી ફેલિયર ઇઝ નોટ ધી અપોઝિટ ઓફ સક્સેસ ઇટ્સ અ પાર્ટ ઓફ સક્સેસ
મિતાલી એક વાત કહું નિષ્ફળતા નિષ્ફળતા પછી મને લોકો સામને જવું પણ ગમતું નથી
એવું થશે એક મુમેન્ટ પર એવું લાગશે કે હા હવે આપણાથી એ લોકો સામે નહી જવાશે પણ આપણે આપણા ઉપર વિશ્વાસ રાખીને પાછું પ્રયત્ન કરીશું તો આપણે બીજી વાર સફળતા મળશે
હવે લાગે છે કે બધાને મારી પાસેથી એક્સપેક્ટેશનસ હતી અને મેં બધાને નિરાશ કર્યા.
રિયા તો કોઈને નિરાશ નથી કરી. એક્સપેક્ટેશન લોકો રાખે છે પણ જીવન તારે જીવવાનું છે.
પણ ઘરે પણ બધાને દુઃખ થયું હશે એ વિચારતા મને બધુ ખરાબ વધુ ખરાબ લાગે છે.
હા થોડી નિરાશા તો હોય પણ એ લોકો તને પ્રેમ કરે છે માર્ક્સને નહીં. તેમનો પ્રેમ પ્રયત્ન દેખાય છે.
ક્યારેક લાગે છે કે હું બીજાઓ જેટલી સ્માર્ટ બી નથી.
કમ્પેર કરવું એ સૌથી મોટી મિસ્ટેક છે દરેકની જર્ની અલગ હોય છે.
તો હંમેશા આટલી પોઝિટિવ કેવી રીતે રહે છે.
પોઝિટિવ રહેવું પણ પ્રેક્ટ ટીસ છે. હું પણ પેલા બહુ ઓવરથીક કરતી હતી.
સાચુ? તું તો ક્યારે એવું દેખાડતી નથી.
એટલે કે મેં શીખી લીધું કે પ્રોબ્લેમ્સ પર નહીં સોલ્યુશન પર ફોકસ કરવું જોઈએ.
એટલે હું શું કરું હવે સ્ટેપ બાય સ્ટેપ?
સૌથી પહેલા કામ થા અને પછી પ્લેન બનાવીશ પણ પહેલા તારે તારા દિલની વાત બહાર લાવવી પડશે.
મિતાલી તને ખબર છે, જ્યારે હું આ રિઝલ્ટ જોઈ રહી હતી અને ત્યારે મારી અંદરથી કઈક તૂટી ગયું એવું લાગ્યું. મને લાગ્યું કે મારી મહેનત ન કોઈ અર્થ જ નથી રહ્યો જાણે હું જે સપના જોઈ રહી હતી એ બધા એક પળમાં તૂટી ગયા. હું રાતો સુધી જાગી જાગીને ભણતી હતી. બધા ડિસ્ટ્રેક્શન છોડી દીધા હતા. મારા પોતાના મનને પણ ઘણી વાર સમજાવ્યું તુ થોડું વધુ મહેનત કર બધું સારું થશે. પણ આજે જયારે રિઝલ્ટ આવ્યું એ લાગણી એ લાગણી એવી હતી કે જ્યારે કઈ કોએ કઈ કહી દીધું હોય તું પૂરતી નથી. અને એ સૌથી વધુ દુખદ વાત જ છે મિતાલી કે આપણે પોતાને જ ડાઉટ કરવા લાગી છે. હવે મને કાચમાં જોવાનું પણ ક્યારે મુશ્કેલ લાગે છે. કારણ કે હું મારી જાત જાતને પૂછું છું. શું હું ખરેખર કેપેબલ છું?
રિયા. રિયા હું તારી દરેક વાત સમજું છું. કારણ કે હું પણ આ ફેઝમાં પસાર થઈ ચૂકી છું. પણ એક વાત ધ્યાનથી સાંભળ નિષ્ફળતા ક્યારેય તને ડિફાઈન કરતી નથી એ ફકત શેપ કરે છે. તું જે પેઈન ફિઅર કહી રહી છે ને એ તને તોડી નાખવા માટે નથી, તને વધુ મજબૂત બનાવવા માટે છે. જીવનમાં સૌથી મજબૂત લોકો એ નથી જેઓ ક્યારે હાર્યા નથી પણ એ છે જેઓ હારી ને વારંવાર હારીને પણ ફરી ઉભા થયા છે. તું કહે છે કે તારા સપના તૂટી ગયા, પણ સાચી વાત એ છે કે તારા સપના હજુ જીવતા છે. ફકત રસ્તો થોડો બદલાઈ ગયો છે. અને હા, જ્યારે આપણે ફેલિયર ફેસ કરીએ છીએ ત્યારે આપણે બે રસ્તા મળે છે. એક આપણે ઓ આર સેલ્ફને બ્લેમ કરીએ, અને ત્યાં જ અટકી જઈએ, બીજો આપણે પોતાને સમજીએ એક્સેપ્ટ કરીએ, અને આપણે આગળ વધીએ. તું કયો રસ્તો પસંદ કરશે એ તારા હાથમાં છે.
મને લાગે છે કે હું બીજો રસ્તો પસંદ કરવો જોઈએ.
એ જ. મારી સ્ટ્રોંગ ફ્રેન્ડ છે.
પણ મિતાલી એક ડાઉટ હજુ પણ છે, જો હું ફરી પ્રયત્ન કરું, અને ફરી નિષ્ફળ જાઉં તો?
તો ફરી ઉભી થઈ જજે રિયા. સાંભળ જીવન કોઈ એક્ઝામ નથી જ્યાં એક જ ચાન્સ મળે, આ તો એક સફર છે, જ્યાં તું જેટલી વાર પડે એટલી વાર ઉભી થઈ શકે છે. ફેલિયર થી દરવું એ નેચરલી છે, પણ ફેર ફેલિયર થી ભાગવું એ ખોટું છે. જો તું ફરી નિષ્ફળ જશે ને તો એનો અર્થ એ નહીં કે તું વીક છે, એનો અર્થ એ છે કે તું ટ્રાય કરી રહી છે. એન્ડ બિલીવ મી, આ દુનિયામાં સૌથી બ્રેવ લોકો એ છે જે લોકો કરે છે કે તેઓ ફોલ થઈ શકે છે. એક દિવસ આવશે જ્યારે તું પાછળ વળીને જોશે, એન્ડ તને એ દિવસ માટે શરમ નહીં, પણ તને પ્રાઉડ ફીલ થશે.
ચાલ. હવે પ્લેન બનાવીએ, આ વખતે સ્માર્ટ વર્ક સાથે.
હા. ધેટ્સ યોર સ્પેરેટ્રો.
અને આ વખતે ફેલિયર નહીં, લર્નિંગ ફોકસ રહેશે.
યસ, ચાલો. બાય.